અત્યાર તો ચોમાસાનું મોસમ છે. તો અત્યારે તો બધે હિલ સ્ટેશન જવાનું બહુ મન થતું હશે નહી?
હા યાર ચલો જવો છે આપડે જઈએ.
ગા જવાનું તો બહ ગમે છે પણ પછી જોતા જોતા કીચર ને બધું હોય ને એમાંભી કંટાળો આવી જાય. કોઈ દિવસ ટ્રાય નહીં કર્યો ને.
એટલે આમાં અહિયાં લોનાવલા ખંડાલા મસ્ત મજા આવે હા.
તો હું લુણાવાલા ગયેલી છું પણ ચોમાસાના સિઝનમાં નથી ગઈ નવેમ્બર માં ગઈ તી.
લોનાવલા ખ-ખંડાલા ના એક વાર ગઈ નથી આ કે છે મને લઈ જવાનું બધો ક્યારે લઈ જશો તમે મને.
હું તો સ્કૂલમાં હતી ને બારમા ધોરણમાં ત્યારે અમને એ એક અઠવાડિયાનો પ્રવાસ હતો ને તેમાં મહાબળેશ્વર પાંચગીની લોનાવાલા આ ખંડાલા અને ગોવા હતું. તો અમે બધા ફર્યા તા. હા, ગયા તા ને હા એક અઠવાડિયાના આઠ તે જા ના સ્કૂલ માં.
સ્કૂલ માં હતા ત્યારે બરા હ અહ.
એટલે અઠવાડિયાના આઠ હજાર હતા સ્લીપિંગ બસ હતી સ્લીપર.
અરે વાહ. સરસ. ફરી થી
તો સ્ટાર્ટિંગમાં મારે મહાબળેશ્વર હતું.
હમ્મ, મસ્ત છે પણ ત્યાં જોવા જેવો.
બધા બઉુ પોઈન્ટ છે પણ આપડે મોસ્ટલી એમ ચોમાસા માટે જાય ને તો કામના છે પણ એ તો એ લોકો એ પ્લાન કરી દીધો એટલે નવેમ્બર માં જવાનું છે ને અમારે લોકોને તો. અહ ત્યાં મહાબળેશ્વર ગયા ત્યા ગ પંચગીની છે. પછી પંચગીની માં એ ટેબલ પોઈન્ટ કરીને અહ એક જગ્યા છે કેમ કે એનો શેપ છે ને ટેબલ જેવો છે. પગ પર્વત છે ને એનો એટલે નમ ટેબલ પોઈન્ટ આપ્યું છે પછી એક પારસી પોઈન્ટ પણ છે પછી એક જગ્યા એવી છે ને કે જ્યાં આગળ આપડાને ઘોડા ગાડી ને બેસાડીને લઈ જાય એ લોકો અને ઘોડાવાળા આપડા આપડા ને બતાવે કે અહીંયા આગળ થી શિવાજી નું આ હતું પછી ત્યાં આગળ પાંડવોના પગલા પણ છે. અત્યાર હાલમાં પણ છે હા. પાંડવો ના જે હા, તો હું તમને કહું ને કે તમ ગયા નથી તો મને પણ ખબર પડે ને. અને ત્યાં આગળ પાંડવો એ ચૂલો બનાયો હશે ને એ પણ છે. પછી નીચે દાદરા ઉતરીને જાઓ ને તમે તો ત્યાં આગળ મસ્ત ગુફા છે ત્યાં આગળ શંકર ભગવાન ની મૂર્તિ પણ છે. અને ગુફામાં એટલી ઠંડક લાગે ને
બોલો.
તમે અંદર એન્ટર કરો ને તો આખી ગુફામાં એટલી મસ્ત ઠંડક લાગે તમને.
ઓ વાવ જવું પડશે હો એક વાર.
જવું જ પડશે અને ત્યાં આગળની લોનાવાલા ની ચીકી ચોકલેટસ બધું ફેમસ છે હા.
પુના ગયા તા ને ત્યારે લીધું હતું કે ચોકલેટ ને ચીકી તો બઉ મસ્ત હોય છે. કારણ કે અમારે અમારે અમારે પેલી બાજુથી જવાનું હોય ને ઉનામાં અમારા કે કઝીન ને બધા રહી ને તો પણ લોના વાલા થી જવાય બોલો પણ ત્યાં તો ય અમે લોનાવાલા ના સ્ટેશનને ઉતરી હા ઉતરીને ફોટો પાડ્યો છે પણ ત્યાં ગઈ નથી બોલો
લોનાવાલામાં ટાઈગર પોઈન્ટ પણ છે અને અત્યારે ચોમાસામાં તો ત્યાં તો બધું બવ જ મસ્ત તો જગ્યા કેમ કે ખી ખાયો જ છે બધી નીચે અને ત્યાં આગળ ફરી ઝરણાઓ પણ જાય એટલે
મસ્ત મજા બવ મજા આવે અને તો તાનાજીવાળ તના હા ટ્રેકિંગ કરવાની બહુ મજા આવે એવી તમાર તમા પેલુ ત્યાં તાનાજી વાળો સિંહગઢ પણ પર્વત પણ છે ને ત્યાં
કયો કયો?
પુનામાં સિગળ વાલો. તાનાજી પિક્ચરમાં નતો?
હા હા હા હા, હા હા જોય છે.
તે પુનામા જે પુનામાંજે ને તે
હા એ મને ખ્યાલ નહી અત્યારે યાદ નહી કેમ કે મને છે ને શિવાજી મહા રાજુ તો બધું જોવાનું બહુબ જ ગમે એમની મુવીઝ એકદમ મસ્ત હોય છે. કેમ કે પેલા જે થઇ ગયું એટલે કેટલા જાણીતા એ મહારાજ રહી ગયા છે. કેટલું બધું બન્યું.
કેટલું બધું કર્યું જે એમાં, એમ? હું અમારા મરાઠા ના છે. ભાઈ અમે મરાઠી છુ.
હા મેં જોયું હમને તમારું લખવાણ આવ્યું ને મરાઠી નુ.
એટલે તો પછી
તેમાં તો તમારા બધા કેટલા રહેતા જ હશે.
હા વધારે છે ને બોમ્બે પુના સાઈડ બધે રે ઈ અમાર તો બધે ફેલાયેલા છે સુરત માં એ ફેલાયેલા છે.
અચ્છા તો તમે મેન કઈ ના છો?
અમે નંદુરબાર સાઈડ ના નંદુરબાર પેલો જિલ્લો આવે ને, વ્યારા બારડોલી ખબર છે?
એ મતલબ ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં?
નહી બારડોલી વ્યારા એ બધું સોનગઢ એ ગુજરાતમાં આવે. એના પછી આ પટ્ટો લાગે નંદર બાર, નંદુરબારમાં અડધા ગુજરાતી અને અડધા મરાઠી રે છે. પછી હા હા હા રે છે તમારા ગુજરાતી પણ રહે છે. નંદુરબાર થી જ પછી મહારાષ્ટ્ર પટ્ટો ચાલુ થાય.
અ અને પછી સુરત સાઈડ ઈને બધું મુંબઈ બજુ તો નજીક જ કેવાય?
હા નજીક જ નજીક જ ત્યાં બી અમારે બોમ્બે મારા ટ્રેન માં જઈએ અમે. બોમ્બે માં મારા મામા રહી.
હા એમ છે.
હા એવી રીતે હવે બધા બધી જગ્યાએ ફેલાયેલા છે મરાઠા.
તો સારું કેવાય ને પણ અમે તો છેક નડિયાદ થી મુંબઈ ગયા તા તો કેટલો બધો રા હતા અમે તં ટોલ નાકુ કે ને ત મુંબઈ ને મહારાષ્ટ્ર ગુજરાત ને મહારાષ્ટ્ર ની હજુ તો બોર્ડર હતા મુંબઈ માં એન્ટર નતું થયું એ અમે બપોર ની કેડા ત તૈયાર એટલે મુંબઈ તો બહ જ બધી મસ્ત જગ્યા છે સિવા જી મહારાજ નો તો મને જેટલો ઇતિહાસ જાણવાનો કો ને એટલો બહુ ગમે.
હમ મલ કેટલી બિચારા કેટલી લડત લડી એનો છોકરો સંભાજી હમણાં
હા એ તો એકદમ આપડે રૂ કાપી જાય ને એવ મોવી હતી. તું એમને છેલ્લે એન્ડિંગ તો ખતરનાક લીધું તું એ મવી તો જોવા જેવું છે બધા એક વખત-'
હ અને કેવું વિચારા ના એક એમાં થોડું ખોટું બ ું છે એના છે ને ચાર મહિના સુધી એક એક અંક આપ્યો છે.
શું થયું શું થયું એમના
ચાર મહિના ચાર મહિના સુધી એક એક અંગ કાપ્યો છે એનો
મતલબ કે એ જે મવી છે ને એમાં જે બધું રિયલીમાં. એ ના બધા અંગ કાપે છે ને એવું છે ને રિયાલી માં તો કે સિ કટ ઉપ દીધો છે એવું.
હા એ સિંગ થોડા કટ કરી દીધા છે.
કેમ કે બધું તો એટલું બધું એ લોકો થોડી બતાવી શકે એમ
ના બતાવી શકે ને બિચારા
એટલું જોઈને જ આપડાને અંદર થી કેવું થઈ જાય.
તો એ બિચારાને જીભ કાપી આ કાપી આ તે છેલ્લે તે
પણ એ દ ગો હા હા અને પેલાને નહી કેતો કે ભવાન તું ભગવાન એક્સેપ્ટ કરી લે એમ કે પેલો કે છેમ કે મુગલ ને એમ કરતા હશે એમ
ના પાઈ ના કરે ચલેેટ મરી જાય.
તો અને એમાં દગો દેવા વાર આપડા હોય ને અંદરના
હમ અંદર અંદર જ અમારે એ હા અમારે એજ છે પણ અત્યારે હાલમાં અમારે એવું જ થાય છે. અંદર અંદર વાળા જ બળતરા વાળા હોય છે. જોકે બીજામાં એવું નથી હોતું એ લોકોને જોજો તમે હા એ લોકો ન સપોર્ટ કેટલા હોય છે. બીજાને કાકા દાદા અંદર ની અંદર છોકરીઓ કરશે મેરેજ પણ એ લોકોને અંદર ને અંદર કેવું એ શું લાભ હોય અને આપડે જે જય્યારે છે ને. આપડા બધા ઉભરી આવીએ એટલે હવે હવે જો આમાં ાસિકી રાણી બી એવી જ મરી ગય અંદર ને અંદર હા મરા જ ને એને અંદર પેલું એના અંદર ને અંદર પેલા કોણ તો ખબર નહ એમને હ કે એને ગુફામાં મોકલે એને પછી ત્યાં એનું એ થયું ને તો છોકરા બાળકને લઈને એ યુદ્ધ નથી લડી
હા હા એ તો ખબર છે હમના બી નવું પી ચરાઈ ને ગયું ને શિવાજી મહારાજ નું રીતે રીતે દેશમુખ ન રાજા શિવાજીઓ એ તો બહ એ પણ બહુ મસ્ત મુ
બહુ માસ છે બહુ માસ છે.
એકદમ મસ્ત રોલ કર્યો.
અહં આ બ બડોદરામાં છે. ને વડોદરામાં મહેલ શિવાજી નો
શિવાજી હા પેલું સ્ટેચ્યુ ને હા હા
પછી આઈ આઈબી એના કઈત કઈ કળ બરે મળળોદ્રાલે લક્ષ્મી પેલેસ ના
હા હા હા હું એ મેં જોયું નહિ હજુ તો વડોદરા તો એ લક્ષ્મી પેલેસ મતલબ વડોદરા ગયેલી છું પણ લ
હા એ આપડા અમારા મરાઠા પેલા આપડા જે લડત લડી ને એ લોકો બી બધા ત્યાં બધું કેટલો મહેલ બનાવેલો છે. ત્યાં હા એનું છે ને એવી રીતે
મને મરાઠી પહેલાને કોરોના હતો ને ત્યારે અમારા બાજુમાં કિડની હોસ્પિ હોસ્પિટલ ને તો ત્યાં આગળ કિડની પેશન્ટ આવે ને તો એ લોકો રેવા આયા તા તો એ લોકો ને હિન્દી તો ફાવે પણ એ પેલા જે એમના મમ્મી હોય ને એ લોકો અંદર અંદર વાતો કરે ને મરાઠ મરાઠી તો થોડું થોડું શીખતી તી ત્યારે આમ શું જોડે રેય એટલે આપણને શું થોડું થોડું આવડે મને ગમતું તું પણ ખરું હા અત્યારે તો કોઈ છે ને એટલે ભૂલી બી જવાય એ લોકો મહારાષ્ટ્રના જ હતા.
હા અહંયા આવે છે ને દો થી આપ તા કિડની હોસ્પિટલમાં
બધા બો આવે છે એક વખતે એક વાસી વાસી છે ને ત્યાં આગળ મહારાષ્ટ ત્યાંથી નાયા તા.
અ પણ શું કરે બિચારાને અ પણ અહિયાં સારી હોસ્પિટલ છે ને એટલે ત્યાંથી લોકો
હા આવે છે ને અહીંયા આગળ સારું થઇ જાય છે અહીંયા આગળ મેચ થાય ને તો જ ના નાખે છે બીજા બધા જેમ નય કે ના થાય ને તો ના નાખે એમ
હા યાર હાચી વાત છે.
છે ને ડોક્ટરો રૂપિયા બો ખાય છે. તમારા રૂપિયા બો જતા રે અને રિપોર્ટ આવતા છે ને લોકો અઠવાડિયુ લગાવી દે એટલે પેલા માણસ ને અહીંયા આગળ રૂમ ના ભાડા તો પાંન સો હજાર રૂપિયા તો ભાડા હોય છે.
હા કેટલું હેરાન થાય માણસ.
બોવ જ પછી ઓપરેશન કરાઈને જાય ને તો પછી પાછા આવે ને તો વાયરસ થઈ ગયો છે ઇન્ફેક્શન થઈ ગયું છે. ને પંદર દહાડા નીકળે અઠવાડિયું નીકળે એના રિપોર્ટો બધા બો રૂપિયા જતા રે ભગવાન હારું કરે.
બાપા આવું નાઈ કરવુ જોઇએ ને
તો અને પેલો જે ભાડા વાળો ના એ કેટલો કમાય છે ને તો એ ભાડા લે લે કરે. લાઈટ બિલ ને, ગેસ બીલ બધું અલગ
પાછુ એ લોકો કેવું કરે ખબર છે એક આંટી હતા ને તો એક એક આંટી હતા ને મરાઠી જ હતા તો હું નથી ઓળખતી પછી ત્યારે મલ્યા તા મને તો ત્યાં મલ્યા તા ને હા સોરી હું જીમ, જોબ ને જીમમાં ત્યાં મલ્યા તો મને કે કે મને કેમ અ અ મને બ પદબો હેવી હતા મેં કીધું તમારે હવે એજ કેટલી? તો સિત્તેર જેટલી એજ હશે. છોકરાને એક કિડની હાલતી હતી, છોકરો હસે ત્રીસ-પાંત્રીસ વરષનો. તો મે કીધું તમે અ તો મે કીધું તમે કેવી રીતે અ આટલું વેટ નય થાય મેં કીધું ગમે તેટલું કર આ ઉંમર હોય ને એ લોકો ને થોડુંક વાર જ લાગે. તો મેં કીધું કે તો પછી અવે અમારા જીમમાં તો કેવું કે કોઈ બી આવે પૈસા ભરાવાનું કામ કરે, હા ભાઈ ઉતાર દેસુ પણ ઉતરે તો લયસ. તો એને કેમ બો બોડી ઉતારવાનું ડાયટ વધારે ફોલો કરવો પડે. ડાયટ પર ધ્યાન રાખવું પડે ને એક્સરસાઇઝ તો એનથી થાય ની ને કેટલી એક્સરસાઇઝ કરે બિચારી ઉંમરવાળી હોય તો. તો પછી આ તે બધું મેં હમજાયવુ મેં કીધું ડાયટ વધારે ફોલો કરો તો તમારું ઉતરી જશે તો કે મારે બોડી ઉતરશે ને પછી ડોક્ટરે કીધું કે તમારી કિડની એમને અપાશે, બાપ મેં કીધું, કેટલુ અઘરું કામકાજ છે હવે મા એ તો બિચારી આપતી હોય, અને એમાં કઈક ને કઈક આવું લાવે. તો એની વાઈફ હતી એક છોકરી હતી એની. હા, ઓકે પતી ગયો હને, બાય